શું કરો છો તમે?
ઉઠી છું બસ મૂવી જોઉં છું.
મજામાં છો?
હા બસ મજામાં છું.
તમારા ઘરમાં બધા મ જામા છે.
હા બધા મજામાં છે બસ મમ્મીને થોડું તબિયત ખરાબ છે હમણાં થોડા ટાઈમથી.
શું થઈ ગયું એમને
એમને પગ ને એવું દુખ્યા કરે છે હમણાં નુ બવ એટલે જવું છે હા જવું જ છે એક બે દિવસમાં હોસ હસ્પિટલ બતાવા.
હા શું કરે છે અંકલ
અંકલ આજે રજા છે તો છે ઘરે બેઠા છે. મુવી જોવે છે હા એ બી મજામાં છે સિરીઝ જોયા કરે છે એ તો કોલેજમાં ઈ અત્યારે એને વેકેશન છે તે તો સિરીઝ રહેવું જોવે આખો દિવસ ફ્રી હોય એટલે.
બરાબર છે. મારી બેન ના મેરેજ થઇ ગયા ખબર છે તમને.
ઓહો એવું ક્યારે
હછી બે મહિના જ થયા છે.
ઓહો બરાબર બરાબર.
હા.
હમ કેવું છે એમને ત્યાં સેટ થઇ ગયું બધું.
હા થઈ ગયું.
સરસ સરસ તો.
બોલો તમે.
બસ મજામાં જો આ
નાસ્તો બાસ્તો કર્યો તમે
હા બસ કર્યો હમણાં જ
બરાબર શું નાસ્તો કર્યો?
આજે છે નેં હમણાં અ પેલું એ બનાવ્યું તું પાસ્તા.
ઓહો. મે આજે એવું છે ને બ ગઈ ને તો મેં હમણાં ચા પીધી ઢોસ ખાધું મમરા ખાધા.
ઓક સરાસ સરરાસ. મેં ભી હમણાં મેગી અ મેગી ક્યાં પાસ્તા બનાયા હતા તો પાસ્તા ખાધા.
તમે બનાયા તા.
હમ્મ મેં બનાયા ત આજે.
તમને આવડે છે?
હા અન આવડે છે ને બહ મસ્ત તમે આવજો કોક દિવસ હું
હા હ હું આવીશ તમારે ઘરે ખાવા.
હા આવજો આવજો ચોક્કસ ચોક્કસ.
હાને.
હા બોલો બીજું.
બોલો હું છે ને હમણાં મારી ફ્રેન્ડ આવશે ને તો હું હ એની જોડે મોમોઝ ખાવા જઉ છું.
ઓહ લો સરસ સરારસ.
આવું છે તમારા અરી જોડે?
ના ના તમે જઈ આવો. ફરી કોપર જઈશું આપડે લોકો.
કો સે ને પીઝા ખાવા જાય. અહિયાં છે ને પોપટોસ વાળાનું થયું છે ને ત્યાં જઈશું આપ.
મને બી ત્યાં જવું છે એક વાર. બહ ટાઈમ થઈ ગયો ગયા નથ. તો. મને બી છે વિચાર કે આપડે ત્યાં જોઈશ. સ્વેત કર
તો આપડે છે ને આપડે બધા આપણા આપણા ફ્રેન્ડસ ને કહી દઈશુ. આપણે બધા જઈશું. તોસ મા ખાવા.
હા આપડે હા આપડે એક વાર એવો પ્લાન બનાવીશું. કે બધા ફ્રીત બધાને ટાઈમ હોય ને બધા ફ્રી પડે એવા ટાઈમે આપણા લોકો જઈશું. તો બધાથી અવાય.
તમને ખબર છે આપડે અહિયાં અ કયા હતા આપણે અ અહીયાં પેલું શું ફન બ્લાસ્ટમાં ગયા હતા. મજા આઈ તી હેને!
હા.
ફરી આપણેે છે ને ક્યારે કંઈક દૂર જઈશું.
હા ચોક્કસ ચોક્કસ. ત્યારે બી આપણે આવી રીતે બધાનું પ્લાન બનાઈશું. બધા ભેગા જઈ તો
પછી આપણેે ખાવાય જઈશું ત્યારે
હા ત્યારે આ હા બોવ ટાઈમથી આપણે બધા ભેગા બી નથી થયા લાઈક આવી રીતે બધા ફ્રેન્ડ ગ્રુપમાં તો એક દિવસ આપણે પ્લાન બનાઈશું એવી રીતે ભેગા થઈશું અને પછી આમ ફરવા જઈશું. મસ્ત બધાને વે કેશન પડશે એટલે
બરાબર છે લાઈશું આપણેે જઈશું મજા કરીશું કઈક ફરવા જઈએ ને તો મજા પણ આવશે.
લાઈફમાં એમનમ બીજું થઈ ગયા હોય
હા એટલે જ તો હવે આપણે કઈક બાર મસ્ત ફરવા
હા હા મજા બી આવશે એમ બધાને. અને માઇન્ડ બી ફ્રેશ થશે એમ.
હ. પછી આપણે તો છે ને માર તો ખાવાનું બી વિચાર છે કે હમણાં મારી ફ્રેન્ડ જોડે ખાવા જવું. અહીંયા સેન્ડવીચનો બી નવું થયું છે ને ત્યાં. આપણા એરિયામાં નહીં થયું પણ આપડે દૂર છે ને તહિયા થયું છે.
ઓકે તો તમે જાવ તો એક તમે ખાવ તો પછી મને કેજો ને કે કેવી આ છે તો હું બી કોક વાર ટ્રાય કરવા જઈશ ત્યાં. હા.
એટલે તમે જાઓ ફરી
જ તમે મને કેજો કે કેવું છે ટેસ્ટ કેમનું છે તો પછી બી જઈશ હા બ વો લ વિીજો
બસ હું તો હવે છે ને રેડી થઈશ અને પછી મસ્ત મસ્ત તૈયાર થઈને આપણેે જોઈશું
જઈશું જઈશું આપણા લોકો બધા આપણેે છે ને એવું કરીશું આપડા ગ્રુપમાં છે ને એક મેસેજ નાખી દઈશું કે લયકને આપણે નેટ્ર રાખીશું કે આ ડેટફ જો બધાને પોસબલ હોય તો આપણે આમ ફરવા જઈએ એવો કોઈ પ્લાન કરીએ ભેગા થઈને પ્લાન કરીશું પ આપડે એક વાર કેવાનો શું વિચાર છે ક્યાં જવાનો એમ કેમ કે પછી બ અલગ અલગ જગ્યા એ કેસ
હા
હા એટલે એવું કરીશું આપડે કે મેસેજ કરીશું ગ્રુપમાં કે આવી રીતે આપડે ભેગા થઈને ત્યાંથી જઈએ પછી જોઈશું ત્યાં જવવા છ બધાને એવી રીતે તે જઈશું
હા યુજ કરીશું હવે થી
હમ
બોલો
બસ શું હાર ગરમી બહુ જ છે હમણાંની તો
ઘેર્યા એ લોકો કો ભી શાંતિ છે એમને બી હા બને થોડું બીપી હો રહ્યા કરે એમ પણ ચાલે એમ દવા લે એટલે પછી
ચલા
એવું
હા એવું થઇ ગયું છે
થયા કરે ઉંમર થાય એટલે હવે પછી આપણેે શું કરી શકીએ એમાં કેટલી દવા કરીએ પછી એમાં બી
તો એમને બિચારાને બહુ તકલીફ થઇ જાય છે ચલાતું નથી
હા ઉમર થાય એટલે પછી થયા કર એવું તો અમુક ટાઈમ પછી
મારે મમ્મી નહ છે ને કમર નું પ્રોબ્લેમ બ થઈ ગયો છે
આહા તો બતાય આવજો એમને અહિયાં
બધા આઈશ મારે જવું જ છે થોડા દિવસમાં
હા આપડે અહિયાં આપડે ખબર છે આપણા અહીંયા એરિયામાં છે એક દવાખાનું હા તો એમને ત્યાં થી એ લોકો બહ સારી દવા આપે છે એમ ત ફેર પડી જાય છે એમ હા તો ત્યાં એક વાર બતા બતાવી જજો એમ
હા બધ એક બે દિવસ માં જવું જ છે મારે
હા તો જોજો તો એમને ફેર પડી જશે ત્યાની ત્યાં એ દવાળ આવશે ને તો
હા એ મારે તો હવે છે ને મે હમણાં થી એક જોબ ચાલુ કરી
હા
હા નાના છોકરાઓને ભણાવવા જઉં છું હું
ઓહ તો કેવું ફાવે છે
બસ હા ફાવે છે ને
મજા આવે છે કામ કરવાની કે પછી એમ નાના છોકરાઓ જોડે એમ એવું થાય કે યાર કેટલો અવાજ કરે
ના ના એવું નહી થતું મને નાના છોકરાઓ ગમે છે અને ત્યાં છે મારી એક ફ્રેન્ડ બી છે એટલે પછી બહુ ખાસ વાંધો નહી આવતું મને
ઓકે બરાબર બરાબર મેં બી હમણાં હા મેં બી હમણાં જોબ ચાલુ કરીશ પણ લાઈક એ તો વર્ક ફ્રોમ હોમ કે પ્રોજેક્ટને એવું બધું હોય લેપટોપમાં ઓનલાઈન એવું એવું કરું છું હું અત્યારે તો ઘરે લેપટોપ છે ને તો એવું એમ હમ સારું ચાલે છે એવા પ્રોજેક્ટને બ સારું આવે હા તો હું તમને છે ને મેં જોઈન કર્યું છે ને જેવી રી હું તમને કહીશ તો તમે બી એવી રીતે વાત કરીને જોઈન કરજો
હા ત મને જણાવજો તો હું એ કરીશ
તમારી જોડ લેપટોપ હોય ને તો તમને બી ફાવશે વાંધો નહી આવે તમારે જયારે કામ કરવું હશે ત્યારે થશે એમાં
બરાબર
હા
પછી એનાથી આપણેે પહારતો જઈ શકીશું
હમ
તો પણ મન તો છે ને ખાવાનો શોખ બહુ છે
સેમ
હ એટલે ભાઈ હું તો છે ને ઘરે ઘડ બહાર જતો
હા મને યટ્યબ પડી ગઈ છે હમણાં ની તો બોબર નું ખાવાની
એટલે હું તો બઉ બાર લોકો હઉ છું હમણાં ને અને બાભી મન તો ફાસ્ટ ફૂડ બઉ ભાવે છે.
મને ત બચપણ પછી પછી બીમારી બહુ પડી જવાય છ મારાથી તો થોડું બારનું ખવેલ કઈકનું કંઈક પછી થઈ જાય છે.
હ તમને ઉનાળાની છાસ કે દહી જોઈએ?
હા છાસ જોઈએ મ અત્યારે તો ઉનાળા આમ ઉનાળા હોય ત્યારે તો બઉ જ
મને બી અત્યારે ઉનાળામાં સે ને છાસ કે દહીં બઉ જોઈએ છે હા ત્યાં તો ફીર આપડે કોઈ જ્યુસ પી લઈએ ને ફ્રૂટ જ્યુસ છે.
હા તો ભી આમ ફ્રેશ લાગે હા.
હા.
હ એજ સારું સારું એવું એમ હા કેમ કે ઘણી વારમાં અ ઉનાળો હોય તો કેવું થાય કે બઉ ખવાય નઈ એટલું બધું એમ.
હા અને પછી છે ને વીકનેસ બી એટલી લાગે.
હા ડીહાઈડ્રેશન બી બઉ થઈ જાય એટલે સારું એવું કઈ છાસ કે એવું ક્યાં એવું કઈ પી લઈએ ને તો સારું પડે એમ આપણને.
ચાલો ને હું તમને એવું હોય ને તો થોડી વાર રહી ફોન કરું મારે
હા વાંધો ની વાંધો ની તમે ફ્રી થાવ એટલે છી ફોન કરજો ને.
હ ને હા ચાલો મળીએ બાય.